હલો.
હા, નમસ્તે બેન
કેમ, છુ.
બસ એકદમ, મજામા તમે મજામા
હા, એકદમ હો ફ્રી છુ.
હા, હા બોલો ને બેન કઈ, વાત હતી.
હા, એમાં છેને, મારે નાની બેબી છે. દસમા માર્ગ પણ હમણાં છેને, એને મોબાઈલ ની બહુ જ ટેવ પડી ગઈ છે. આખો દિલ ફ્રી થાય, ને તો બી મોબાઈલ લઈને બેસી જાય ત્યારે મને એમ થયું. કે કેમ હું, આને આ ટેવ કાઢીશ કારણ કે અત્યારના નવી, નવી ટેકનોલોજી આવી ગઈ છે, બેન એટલે આપણે મોબાઈલ થી, એને દૂરે નથી રાખી શકતા અને કોઈ વાર તો શું છે, કે વર્ક ફ્રોમ હોમ, એમ કરીને સ્કૂલ વાળા એ લોકોને મોબાઈલમાં આપી દે છે. એમનું હોમવર્ક ને એ બધું એટલે આપણે મોબાઈલ દેવું જ પડે એમાંથી ને એના હિસાબે બીન, મારે એને લેપટોપે લઈ દેવું, પડે એમ છે. તો મને એમ થાય છે, કે બેન નવી ટેકનોલોજી આવી સારી છે, કે ખરા કારણ કે એકદમ નજીક થી મોબાઈલ જોવે પછી આંખને અસર થાય છે, અને નાના છોક રાને, તો જોવ મોબાઈલ આવી ગયો છે, ત્યારથી જમવાનું દેવું હોય, ને તો પણ મોબાઈલ આપો, તો જમે છે, નીકર નથી જમતા એટલે આપણને એમ કાય છે, કે આ નવી ટેકનોલોજી, આપણને આગળ વધારે છે, અને- આપણા શરીર ને નુકસાન કરે છે, તો શું કરવું જોઈએ આમાં બેન
મારી વાત બહુ સાચી છે. આ ટેકનોલોજી ક્યારેક એમ થાય, કે આપણી માટે આશીર્વાદ રૂપ છે, કે પછી શ્રાપ રૂપ છે. કારણ કે બાળક આગળ વધવાનું છે, એને ટેકનોલોજી નો ઉપયોગ કરવો જ પડશે ડગલે ને પગલે ઘડીક લેપટોપ હોય, ઘડીક કોમ્પ્યુટર હોય ઘડીક ચલો પેલો. આઈપેડ હોય ઘડીયે ઘડીયે એમાં ભણવું પડશે હવે શાળા કોલેજોમાં પણ મોટા મોટા સ્માર્ટ રૂમ બનાવી નાખ્યા છે સ્માર્ટ ક્લાસીસ કરી નાખ્યા છે એમાં પણ ડિજિટલ બોર્ડ આવી ગયા છે પણ આમ એમ થાય કે અંતે આ બધું બાળકને નુકસાન બહુ કરે છે આપણી દીકરીઓ હોય તો સ્ક્રીન ટાઈમ ના હિસાબે લઈને એનામાં બધા હોર્મોન્સ ના ફેરફાર વધારે પડતા જલ્દીથી થવા માંડે છે એના હિસાબે પીરિયડ્સમાં જલ્દી આવી જાય છે જે વસ્તુ નું એનામાં વિકાસ અઢાર વષ વર્ષે થવો જોઈએ કે પંદર થી અઢાર વર્ષની વચ્ચે થવો જોઈએ અવી કદાજ બહુ નાની ઉમર માં દેખાવા માંડે છે પણ આ બધા માંથી કેમ છૂટ કારો મેળવવો એ પણ આપણે વિચારવું જોઈએ એટલે એમ થાય કે એને ભણવા પૂરતું જ આપણે એને હાથમાં આપીએ કે ભાઈ ભણવાનું છે ત્યાં સુધી કર પછી પાછું મને હાથમાં આપી દે એની ઉપર આપણે સતત મોનિટરિંગ રાખવું પડે છે કેમકે ભણતા ભણતા વચ્ચે વચ્ચે પેલા ઓલું યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ છે કે પછી વચ્ચે ગેમ રમવા માંડે છે આવી બધી તકલીફો બહુ થાય છે અને આ ગેમ નને યુટ્યુબ નહી તો મોબાઈલમાં પણ હોય કોમ્પ્યુટરમાં પણ હોય લેપટોપ પણ હોય એટલે મા બાપ તરીકે આપણે સતત એનું મોનિટરિંગ કર્યા કરવું પડે છે પણ શું કરવું એને ભણવા તો આપવું જ પડે પણ આ બધામાંથી છુટકારો કોઈ રીતે મેળવી શકાય એમ છે જ નહી આપડે બાળક ને સમજાવવું પડે સાથે સાથે આપણે મા બાપ તરીકે આપણે પણ સમજવું જોઈએ ના મા બાપ જ સમજતા નથી બાળકને આધુનિક બનાવવાની હોડ માં એને તરત આગળ લાવવાની હોડ મા પોતે એટલા બધા આંધળા બની ગયા છે કે આમ બાળકને બાળ પણણ ભૂલવાડી દીધું છે અને એને મોબાઈલ આપી દીધો છે હાથમાં લેપટોપ આવી આપી દીધું છે હું જયારે કોલેજમાં આવી ને ત્યારે મારા હાથમાં ફોન આવ્યો બોલો બેન અને અત્યારના બાળકો તો નાના નાના ત્રીજા ચોથામાં ફરતા હોય તો પોતાનું પર્સનલ ફોન લઈને ફરતા હોય તો એ મા બાપની ભૂલ છે ત્યારે એને બાળકોને પોતાનો મોબાઈલ ભણવા માટે આપે એટલું બસ છે એમ કરવું જોઈએ ને એવો મોબાઈલ લઈ દેવાની શું જરૂર છે પોતાનો મોબાઈલ આપો પોતાના મોબાઈલ માંથી એ ભણી લે શું કેવું છે તમારું બેન
બહુ સાચી વાત છે અને આ જેે ટેકનોલોજી આવી છે ને બેન તો આ બાળકોને નુ અધૂરું જ્ઞાન છે અત્યારના આપણે પેલા તો બાળકોના ટેકનોલોજી વિશે સમજાવવાની જરૂર છે કે આમાંથી તમને જેટલા ફાયદા છે ને એનાથી દસગડામાં ગેરફાયદા છે તમે તેના કોઈ પણ મોટી ભલે ને કોલેજની સમજદાર છોકરીઓ તો એને પણ સમજાવવાની જરૂર છે કે બેટા સોશિયલ મીડિયા છે ને એ તમારા માટે જેટલું ફાયદાકારક નથી ને એટલું નુકસાનકારક વધારે છે કારણ કે તમને સોશિયલ મીડિયા માંથી કોઈ તમને ફોન રિકવેસ્ટ મોકલે છે કે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે તો તમે એક્સેપ્ટ કરતા પેલા દસ વાર વિચારો અતિના જુવઓ ને તમે સોશિયલ મીડિયા ઉપ ઉપરથી કેટલા બનાવો બને છે કોઈ પોતાની સાચી આઈડી છુપાવી, અને તમારી સાથે સોશિયલ મીડિયામાં વાત કરે છે, જેને કોઈ દિવસ તમે જોયા નથી, એટલે પેલા તો બાળકો ને એક જ્ઞાન આપવું પડે એમ છે એ મોટા થઈ ગયા છે, ને એને તો ખાસ જય્યારે ટીન એજ છે, પંદર થી એકવીસ વર્ષની જે વચ્ચે એ છે ને એ લોકોને તો ખાસ, કે આ સોશિયલ મ ને એના ઉપરથી કોઈ દિવસ કોઈ અજાણ્યા ની ફ્રૅન્ડ રિકવેસ્ટ નસવી કારવી કે એકલાબાઈ એની સાથે વાત ન કરવી તમારી, એવી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો મમ્મી કે પપ્પાને પેહલા કવાનું કે, આ ટાઈપની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે મમ્મી હું સ્વીટ કારું કે ન સ્વીકારવું એનું પૂરતું જ્ઞાન અત્યારના બાળકોને આપવા જરૂરી છે, પ્લસ નાના બાળકો છે, તો તમે કોઈ પણ ફોડમાં હવે નવી સિસ્ટમ આવી છે, કે ચાઇલ્ડ ર ચાઇલ્ડ લોક રાખી શકો છો તો ચાઇલ્ડ લોગ કરાવવું જ પડે એમ છે અત્યારના દરેક બાળક છે, ને પોતાના મમ્મી મમ્મી નો ફોન વધારે યુઝ કરતા હોય છે, તો મમ્મી પોતે ચાઇલ્ડ લોક રાખવું જોઈએ પ્લસ એની મમ્મી જ ફોન એટલો ઓછો રાખવો જોઈએ ને કે પછી બાળક લેવાની હિંમત ળો કરે પણ અત્ય્યારે શું થઈ ગયું છે મમ્મીને કોઈ ફ્રેન્ડ આવી હોય કે મમ્મીઓને પોતાને કઈ કામ હોય, કે બહાર જવું, હોય તો છોકરાઓને એમ કે તું મોબાઈલ જો તું બેસ તું તાર તું મોબાઈલ છ, હું મારું કામ કરું કોઈ કીટ માંગ્યા એટલે તું બલખ હું કીમાં જોઉ છું આવું બધું જે થાય છે ને બેન એના બે સોશિયલ મીડિયા કે મોબાઈલ, નો ઉપયોગ વધી ગયો છે એટલે જ આ ટેકનોલોજી છે ને ત્યાં મા બાપ પોતે જ બાળકો સુધી વધારે પહોંચાડે છે, તો દરેક મા બાપે સમજવું પડશે અને, દરેક મા બાપે પોતે તો જ્ઞાન લેવું પડશે અને, બાળકોને તો ખુબ જ કેવું પડશે કે આવી વસ્તુઓ સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીઓ થાય છે, એના હિસાબે તો કેટલો ફ્રોડ થાય છે પણ તમે પેટીયમ કે એટિયમ વાપરતા હો તો પણ તમારે તમારો પિન કોડ કે કોઈ, જ વસ્તુ કોઈને શેર ન કરવું જે એનાથી, તમારા ખાતાના પૈસા પણ વયા જાય કોઈ ફ્રોડ કોઈ કોડ કે કોઈ ઓટીપી, કોઈને આપવો નહી એ તમારે અને તમારા બાળકો લોકોને નાનપણથી શીખવાડવું પડશે કારણ કે તના બધા જ ગૂગલ પે વાપરતા થઈ ગયા ઈવન પંદર કે અઢાર વર્ષના દીકરાઓને સ્પેશિયલ પોતાનો ફોન આપ્યો હશે ને તેમાં એ લોકોએ ગૂગલ પે કરાવી દીધું હશે, એટલે છોકરાઓને પોકેટ મની આપી નહી અને ડાયરેક્ટ, એ લોકો ખાતા માંથી વાપરે તો એ લોકોને પણ કેવું જોશે કે ઓટીપી કોઈને શેર કરતા જઈ એટલે આ જે ટેકનોલોજી છે, ને બહેન એ બહુ જ ખરાબ થઈ ગઈ છે શું કેવું તમારું
બિન ટેકનોલોજી ખરાબ નથી, પણ મારે એવું મારું એવું માનવું છે હો કે ભાઈ, ટેકનોલોજી નો ઉપયોગ કરતા જો આવડી જાય ને વ્યવસ્થિત રીતે તો એ બહુ ખરાબ નથી, આમતો હા આ ટેકનોલોજી આવી ને એટલે ઘણા બધા ના વિિચારના ધંધા ભાંગી ગયા હશે કેમ કે પેલું ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે, એમાં બધા પોતાની વસ્તુઓ વેચવા માંડ્યા છે. બધું ઓનલાઈન શોપિંગ થઈ ગયું છે, એટલે જે નાના નાના ધંધાઓ છે ને એને બહુ મોટું ન નુકસાન થયું છે
પછી હવે કેલેન્ડર નથી, તો જે કેલેન્ડર બનતા ત જે વેચતા હતા, છાપા બ બનાવે છે છાપે છે, જે વેચે છે, એ બધાને પણ નુકસાન થયું છે કેમ કે આ બધી વસ્તુ આપ ફોનમાં અવેલેબલ છે કેલેન્ડર કેલ્ક્યુલેટર
પછી છાપાઓ બધા દૈનિક ભાસ્કરોને બધું પણ આપણને ન્યૂઝ બધા જ મળી દેતા હોય છે, છા છાપામાં જે આવતા હોય છે દરે કરંટ અફેર્સ છે, બધા આપણને મળી રહેતા હોય છે. એટલે આ બધાને, પણ નાના મોટા અંશ નુકસાન થયું છે, બેન આમ એમ થાય, કે જો આપણેે બધાની સાથે, કદમ થી કદમ મેળવવો હોય, ને તો ટેકનોલોજીનો સહારો થોડો, ઘણો તો લેવો જ પડે
એટલે ટેકનોલોજીનોો આપણે વિવેકપૂર્ણ, ઉપયોગ કરતા બાળકોને શીખવાડવું પડશે શું સાચું છે, શું ખોટું છે, એ એને જ્ઞાન આપવું પડશે અને ઈ જો એને જ્ઞાન હશે, ને તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં, આવે બેન હું, તો શિક્ષક હતી એટલે હું, તો છેને મારા વિદ્યાર્થીઓને એવી જ સલાહ આપું કે જો બેટા કામ એવા જ કરવાના, હંમેશા કે જે તમે મા બાપને કહી શકો અને બધાની સામે બોલી, શકો જો તમે ઈ કામ નથી, કરી શકો એમ કોઈની સામે કે કોઈને, તમે કહી શકો એમ નથી. તો એ કામ હંમેશા, ખોટું હશે એટલે કોઈ પણ સાથે તમે ફોનમાં છાનામાંના વાત કરતા, હો. તો તમને એમ થવું જોઈએ, કે ભાઈ આ વાત હું, મારા મમ્મીને કહી શકીશ નહી, હું નથી કહી શકવાની તો ઈ વ્યક્તિ સાથે, તમે ખોટી વાતો કરો છો. એ વ્યક્તિ ખોટું હશે, તમે કામ કરો છો એ ખોટું છે, હું તો આવી સલાહ, આપું એટલે ફોનમાં ક્યારેક આડું અવડું પણના જોવે, કેમકે જો તમે એવું કહી, શકવાના હો, કે મેં આજે આમ કર્યું, તો એ વસ્તુ તમે સાચી છે, અને જો તમે નથી, કહી શકવાના તો એ વાત બહુજ ખોટી છે, એટલે એ કામ ક્યારેય કરવાનું જ નહી એટલે પેલા, તો મા બાપે પોતે સમજવું પડશે કે બાળકોને સાચું શિક્ષણ આપે કે શું સારું છે, શું સાચું છે, અને શું ખોટું છે. ટેકનોલોજી ન વિવેક પૂર્ણ ઉપયોગ, કરતા માતા પિતા એ પણ શીખવું, પડશે અને એજ વસ્તુ બાળકોને, પણ શીખવાડવી પડશે
બરાબર, ને બે
સાચી વાત, કીધી હો બેન તમે કરવો જોશે નહીતર, પછી આમાંથી છેને બેન ફ્રોડી ફ્રોડ તમારી સાથે થતા વાર નહી, લાગે તમારા બાળક ને નુકસાન થતા, નહી વાર તમારી પોતાની સાથે નહી, અને જે નાના વેપારીઓ છે, એને પણ બિચારાને ઘણા જ નુકસાન ધીમે, ધીમે આપણને ક્યાંય કોઈ શોપ જોવા નહી, મળે બધે જ ઓનલાઈન થઈ, જશે અને એમાં વધારે પડતા ફ્રોડ થઈ જશે એટલે ટેકનોલોજી જ્યાં જરૂર છે, ત્યાં જ એનો ઉપયોગ કરીએ ને તો વધારે સારું છે. મને તમારી આ વાત બહુજ સાચી લાગી, હવે બેન મારે થોડું કામ આવ્યું છેને, તો હું હું, પછી તમને ફોન નિરાતે કરું, હહ આવજો
આવજો.